હલો
અવાજ આવે છે.
હા હા આવે છે મારું આવે છેને.
હા હા કેમ છો મજામા
હા બસ મજામાં તું કેમ છે.
બસ મજામાં
હા
કઈ નહી આજે સવાર સમાચાર જોતી હતી.
હમ્મ હા હેલો
હા હા આજે સમાચારમાં જોયુ, પાણીનો બગાડ વિશે પાણીની અછત બહુ જ થાય છે. ઘણા ગામોમાં લોકો આજે પણ પીવાના પાણી માટે ઘણા કિલોમીટર મર સુધી ચાલીને જાય છે આ જોને આમ તો દુઃખ થાય આપણે ઘણી વાર પાણી નો બગાડ કરી રહીએ છ છે, પરંતુ તેની સાચી કિંમત ત્યારે સમજાય છે જારે પાણી મળતું નથી. તેથી આજે મને પાણીના બચાવ વિશે વાત કરવાની ઈચ્છા થઈ.
હા તે ખુબ જ મહત્વના વિષય પર વાત કરી ખરેખર પાણી વગર જીવનની કલ્પના પણ કરી શકાતી નથી. આપણે પીવા રસોઈ પછી અ આપણે પીવા રસોઈ કરવા ખેતી કરવા સ્વચ્છતા જાળવવા અને રોજિંદા જીવનના લગભગ દરેક કામ માટે પાણીની જરૂર પડે છે. છતાં ઘણા લોકો છે ને પાણી નો બગાડ કરે છે. જો આપણે આજે સાવચેત નહી બનીએ ને તો ભવિષ્યમાં પાણીની ગંભીર સમ ત્યાં ઉભી થઈ શકે છે.
હા સાચી વાત છે અને આપણા દેશમાં તો ઘણા વિસ્તારોમાં ઉનાળા દરમિયાન પાણી બઉ જ ભારે તંગી પડે છે લોકો ટેન્કર પર આધાર રાખે છે. અને લાંબી લાઈનમાં ઉભા રહે છે પાણી ભરવા માટે અને બીજી બાજુ તો કેટલાક લોકો નળ ખુલ્લો રાખીને પાણી એમ્મજ જ જવા દે છે. એ બહુ ખરાબ ટેવ છે.
હા સાચી વાત છે તમારી પાણી બચાવવાની શરૂઆત છે ને આપણા ઘરેથી જ થઈ શકે છે. જેમ કે દાંત સાફ કરતી વખતે નળ બંધ રાખવો જરૂર એટલું જ પાણી વાપરવું વાહન ધોવા માટે પાઈપ ના બદલે ડોલનો ઉપયોગ કરવો અને લીક થતા નળ આપણે તરત જ રિપેર કરાવવા જોઈએ આવી નાની નાની ટેવોથી પણ આપડે ઘણું એવું પાણી બચાવી શકીએ છે.
હા મને બી એવું જ લાગે છે અને મારા પપ્પા બી હંમેશા કહે છે. કે પાણીના દરેક ટીપા કિંમતી છે. અમારા ઘરે વરસાદી પાણીનો સંગ્રહ કરવાની વ્યવસ્થા કરવામાં એટલે અમે અમારા ઘરે વરસાદ ના પાણીની વ્યવસ્થા બી કરી છે. કે એ બી પાણી અમે ભરીએ છીએ કારણ કે વરસાદનું પાણી જમીનમાં ઉતરે તો ભૂગર્ભ જમીનનું સ્થળ જળવાઈ રહે છે. મને લાગે છે કે દરેક ઘરમાં આવી વ્યવસ્થા હોવી જોઈએ પાણીનો સંગ્રહ કરવાની
હા ખુબ જ સરસ અમારી શાળામાં પણ પાણી બચાવવા અંગે જાગૃતિ કાર્યક્રમો યોજાયો હતો. શિક્ષકો એ સમજાવ્યું હતું કે જો આજે પાણી બચાવીશું ને તો જ આવનારી પેઢી જે આવશે ને એમને પૂરતું પાણી મળી શકશે એટલે તેમણે અમને પાણીનો બગાડ ન કરવાની પ્રતિજ્ઞા પણ લેવડાવી હતી. શું તમે લીધી તી
હા લીધી તીને અને બીજું તો ખેતીમાં પણ પાણીનો યોગ કે ઉપયોગ ખૂબ જરૂરી છે આજે ઘણા ખેડૂતો ટપક સિચાઈ જેવી પદ્ધતિ પણ અપનાવે છે. કે તેમની પાણીની બચત થાય અને પાકને યોગ્ય પ્રમાણે પાણી બી મળી રહે તો એ બી એક સારી વાત છે સારી ટેવ છે ખેડૂતોની
હા સાચી વાત છે તમારી અને વૃક્ષોનું પણ ટાઇમસર અ વૃક્ષોને પણ પાણી બચાવવામાં મોટું યોગદાન છે. વૃક્ષો વરસાદ અ વરસાદ લાવવામાં મદદ કરે છે. જમીનમાં ભેજ જાળવી રાખે છે તેથી છે ને વધુમાં વધુ વૃક્ષ આપડે વાવા જોઈએ અને આપડે પર્યાવરણ નું રક્ષણ પણ કરવું જોઈએ.
હા અને આજકાલ શહેરમાં તો પાણીનો વપરાશ ખૂબ્બજ જ વધી ગયો છે. લોકો તો ઘણી વાર જરૂર કરતા વધુ પાણી વાપરે છે. જે દરેક વ્યક્તિ એ થોડું ધ્યાન રાખીને વા પાણી વાપરે તો લ ખો લીટર પાણી બચી જાય એમનેમ જ વેડફી ના નાખવું જોઈએ પાણીને જરૂર પ્રમાણે જ વાપરવું જોઈએ.
હા એ તો એકદમ સાચું કીધું. પાણી બચાવવું માત્ર ખાલી સરકારની જવાબદારી નથી. પરંતુ દરેક નાગરિક તેની ફરજ છે. જો આપણે પોતે સારા ઉદાહરણ બનીયે ને તો બીજા લોકો પણ આપણને જોઈને પ્રેરિત થાય.
હા સાચી વાત છે અને મને તો એ બી લાગે છે કે શાળાઓ કોલેજોમાં પણ પાણી બચાવવા અંગે આપણેે એમને જાગૃત કરવા જોઈએ. બાળકોને નાનપતથી નાનપણ થી જો પાણી બચાવવાનું શીખવાડે તો તેમને જીવનભર એવી રહેશે તો એ નાનપણ થી જ પાણી બચાવતા શીખે.
હા અને આપણે આપણા પરિવાર મિત્રો અને પાડોશીઓને પણ પાણી બચાવવાનું સંદેશ આપવો જોઈએ ના નાની શરૂઆતથી જ મોટો મોટી આપણે મોટો બદલાવ કરી શકીએ છે.
હા સાચી વાત છે અને મેં તો થોડા દિવસ પહેલા જ એક લેખ વાંચ્યો હતો. એમાં લખ્યું હતું કે પૃથ્વી પર પાણી તો ઘણું છે. પણ પીવા યોગ્ય મીઠું પાણી અને ખૂબ જેવું પીવા એવું છે ને એ પાણી ખૂબ ઓછું છે એ એટલે તો પાણીનો સમજદારી પૂર્વક ઉપયોગ કરવો એ બહુ જ જરૂરી છે જો આપણે આજે પાણી બચાવીશું તો આવનારી પેઢીને પૂરતું પાણી મળી હશે.
હા મારા મારા ઘરે છે ને હવે એક નવી ટેવ શરૂ થઈ છે. તો શાકભાજી ધોયા પછી જે પાણી બચે છે ને તેનો ઉપયોગ અમે છોડને પાણી આપવા માટે કરીએ છીએ. આમ કરવાથી છે ને પાણીનો ફરી ઉપયોગ પણ થાય છે. અને બગાડ પણ ઓછો થાય છે.
હા એ તો બહુ જ સારી ટેવ છે અમારા ઘરે પણ કપડાં ધોવાના મશીનનો ઉપ યોગ ત્યારે જ કરીએ જ્યારે પૂરતા કપડા ભેગા થયા હોય. આમ જ થોડા કપડાં માટે અમે મશીન ચાલુ કરીને પાણીનો બગાડ ન થી કરતા. તો આવું કરવાથી તો પાણી બી બચે વીજળી બી બચે અને બગાડ બી ઓછો થાય પાણીનો.
હા સાચી વાત છે. મને મને લાગે છે કે વરસાદી પાણીનો સંગ્રહ પણ ખૂબ જ જરૂરી છે. વરસાદ દરમિયાન ઘણું પાણી સીધું સીધું વળી જાય છે. જો આપણે તેને ટાંકીમાં ભેગુ કરીએ ને અથવા કોઈ જમીન માં ઉતારવાની વ્યવસ્થા કરીએ તો પાણીની સમસ્યા ઘણી ઓછી થઈ શકે છે.
હા સાચી વાત છે અને આજે તો ઘણા ઘરો શાળાઓ અને સરકારી ઈમારતોમાં રેઇન વોટર હાર્વેસ્ટ ટીનની વ્યવસ્થા કરવામાં આવી છે. એ બહુ જ સારું છે જો દરેક નવી ઈમારતમાં આ વિ વ્યવસ્થા કરવી ફરજિયાત કરવામાં આવે તો ભૂગર્ભ ભૂગર્ભ જળનું પાણી નો સ્તર સુધરી શકે. અને પાણી નો બગાડ ઓછો થાય.
હા એ તો ઘણી સા સારી વાત કીધી છે તમે અને પાણીની અછત માટે માત્ર વરસાદની કમી જવાબદાર નથી. ઘણી વખત લોકો નદીઓ અને તળાવો માં કચરો નાખે છે. જેના કારણે પાણી પ્રદુષિત થાય છે. સ્વચ્છ પાણી બચાવવું એટલું જ મહત્વનું છે. જેટલું આપને અ આપણે પાણી બચાવીએ છીએ.
હા સાચી વાત અને આપડે તો નદી ઉતર આવું સરોવર ને સ્વચ્છ રાખવાની જવાબદારી તો લેવી જ જોઈએ જો પાણીનો સ્ત્રોત જ પ્રદુષિત થઈ જાય તો ભવિષ્યમાં શુદ્ધ પાણી મળવાનું થઈ જાય જો એને સ્વચ્છ રાખી રાખીશું તો ભવિષ્યમાં બી પાણી સ્વચ્છ જ મળશે આપણને
હા. ખેડૂતો માટે પણ પાણી ખુબ જ મહત્વનું છે. અ જો પાણીની અછત થશે ને તો પાકનું ઉત્પાદન ઘટી જશે અને તેની અસર આખવા દેશ પર પડશે જેથી ટપક સિંચાઈ અને સ્પ્રિન્કલર સ્પ્રિન્કલર જેવી પદ્ધતિઓને વધુ ઉપયોગ કરવો જોઈએ. આ આ બધી બાબતો તો તમને ખબર હશે કારણ કે તમારા ઘરે ખેતી એટલે અ થાય છે હે ને.
હા થાય છે ને અમે તો ખેતીમાં જેટલો. વપરાતો હોય એટલો જ ઉપ ઉપયોગ કરીએ છીએ બાકી વધારનો અમે પાણીનો બગાડ નથી કરતા કારણ કે એક. ખેડૂતને પાણીનું મહત્ત્વ બી ખબર હોય કે જ્યારે પાણી ના આવે તો પાક ઉગાવામાં મુશ્કેલી પડે અને આજકાલ તો જોવા જઈએ તો ઘણા શહેરમાં પાણીનો સમજદારી પૂર્વક ઉપ. ઉપયોગ કરવો જોઈએ કારણ કે એ લોકો તો એમ જ ઉપયોગ કરે છે જેમ હવે એમ કાળ ધોતી વખતે પાઈપ સતત ચાલુ રાખે પછી ડોલો ચાલુ રાખ્યા કરતા એ ડોલનોો બી ઉપયોગ કરી શકે ને અને ઘર ના લીક થતા નળને તરત જ સુધારી દેવું જોઈએ. તેથી પાણી બચી શકે.
હા એ ઘણી સાચી વાત કીધી. મને પણ લાગે છે કે શાળાઓમાં પાણી બચાવવા અંગે વધુ કાર્યક્રમો થવા જોઈએ. જો બાળકો નાનપણથી જ પાણી ન મહત્વ સમજશે ને. તો તેઓ મોટા થઈને પણ આજ. તે પાણી બચાવવાની ટેઓ છે ને એ જાળવી રાખશે.
સાચી વાત છે આપણે પણ આપણા મિત્રોને પરિવારને. પાણી બચાવવા માટે પ્રેરણા આપવી જોઈએ. કાર દરેક વ્યક્તિ એ જો થોડું પણ યોગદાન આપે ને આ વાતમાં તો સમાજમાં બહુ જ મોટો બદલાવ આવે
હા સાચી વાત છે હવે તો મેં છે ને. નક્કી કર્યું છે કે હું ક્યારેય નળ ખુલ્લો નહી રાખું. અને પાણી નો બગાડ નહી કરું અને તે શક્ય હોય ને તો ત્યાં પાણીનો અ એજ પાણીનો ફરી ઉપયોગ કરીશ. આવી નાનાની શરૂઆતથી જ મોટું પરિણામ મળે છે.
સાચી વાત છે હું બી આથી સંકલ્પ લઉં છું. કે પાણી તો કુદરતની અમૂલ્ય ભીડ છે તેની. કદર કરવી જોઈએ તેમ બચાવવું આપણા દરેકની ફરજ છે.
હમ
હા.
સાચી વાત કીધી પાણી તો આપડા જીવન માટે ખુબ જ જરૂરી છે નઈ?
હા સાચી વાત છે. આજે તારી સાથે પાણી ના પ પાણીના વિષય પર વાત કરીને ખુબ સારું લાગ્યું. તો આજ માટે આટલું રાખીએ હવે ફરી મળીયે
હા હા સારું સારું મને પણ આનંદ થયો તમારી સાથે વાત કરીને.
હા હા
હા સારી